હલો
હા
હા જી બોલી બસ સારું છે તમે કેમ છો
બસ બસ મજામાંમાં તો આજે આપણે ટ્રાફિક અને શહેરની સમસ્યા વિશે વાત કરીશું
હાજી હાજી
બરા અમે સિટીમાં રહીએ છીએ ગુજરાતમાં અને સુરત અમારી નજીક થ સુરતની ટ્રાફિક સમસ્યા એટલે માથાનો દુખાવો છે એમ જ્યાં જોઈ ત્યાં જ્યાં જોઈ ત્યાં સિગ્નલ લગાવેલા એટલે ગાડી લઈને નીકળ્યા હોય તો એક રોડ પરથી અમારે સિગ્નલ ચાલુ થાય લગભગ થોડક ખુદીી પહોંચવ હોય ને એકાદ કિલોમીટર તો એમાં ત્રણથી ચાર સિગ્નલ આવી જાય એ થોડી થોડી વારે ઉઊભા રહેવાનું આવે એટલે બહુ જ બહુ જ કંટાળી જાય કોઈક વાર આ ટ્રાફિક સિગ્નલ કંટાળો આવે છે અમને
બ તમારી વાત સાચી છે કે આ પ્રોજેક્ટ ટાઈમ પર પોહચવા ના હોય એ ટાઈમ પર પોહચતા આપણને થોડું અ થાય અ ઓલું થાય. પણ આ ટ્રાફિક સિગ્નલ ના કારણે ઘણા એક્સિડન્ટ આપ આપણે ટાળી શકીએ આજ જે પણ યંગ જનરેશન છે, યુવાનો છે, એ ગમે તેમ ગમે તેમ વાહન ચલાવતા હોય છે એ વૃદ્ધો અને વયવૃદ્ધો નું ધ્યાન નથી રાખતા. જેના લીધે આ ટ્રાફિક સિગ્નલ લગાવેલા હોય તો ચા ના લોકો પણ શાંતિ થી ચાલી શકે.
એ વાત તમારી બરાબર છે, કમ્પ્લીટ છે. જય્યારે જયારે એસએસસી ની એક્ઝામ હોય ને ત્યારે જ, જો આવી ટ્રાફિક સિગ્નલ હોય અમારે તો લગભગ દોઢ બે કલાક પેલા નીકળી જવું પડે થોડુંક વિસ્તાર નજીક હોય તો પણ એ તો પહોંચી જ નહી વળાય એક સિગ્નલ ને લીધે.
હમ કેમકે ટ્રાફિક જ એટલો બધો છે આજે વાહનો એટલા બધા વધ થઈ ગયા છે દરેક ઘરમાં ચાર થી પાંચ વાનો થઇ ગયા છે.
બરાબર
તો એક ઘર દીઠ ચાર થી પાંચ વાનોને કારણે રોડ ઉપર ટ્રાફ કેટલો બધો વધતો જાય છે. ને જેના લીધે, પોલ્યુશન ભી એટલું વધતું જાય છે.
બરાબર.
અને તમે આજ સિગ્નલ પર ઉભા હો તો, એટલી બધી ગાડીઓ ઉભી રે. જેનો તમે એક અંદાજ લગાવો તો, જે ઓક્સિજન લેવલ આપણને મળવું, જો એ ધીરે ધીરે ઓછું થતું જાય છે. જેને લીધે ઓઝન વાયુનો જે ઘટાડો થતો જાય છે. એ બી એક બહુ ચિંતાનો વિષય થઈ ગયો છે.
બરાબર. તેમાં આપડે હાઈવે પર હોય ને તો હાઈવે પર તો લગભગ બે થી ત્રણ કલાક ઘણી વાર ટ્રાફિક જામ થઈ જાય. એમાં જો આપડે ફસાયેલા હોય તો આપડી પરિસ્થિતિ હાવ જ બગડી જાય.
અરે! અ અમારે હમણાં એક બની ગયું ને.? કે, અહીંયા તમે જે છે ફાઉન્ટન. અ ફાઉન્ટેન પાસે એટલું ટ્રાફિક કે એમ્બ્યુલન્સ નીકળી જ ન શકી. એની અંદર એક ખાલી બાર વર્ષથી બાળકી હતી જેને હોસ્પિટલ લઈ જવાના હતા. પણ એ એમ્બ્યુલન્સ, ને કાઢવા માટે લોકોએ ઘણી મહેનત કરી. પડ એટલો ટ્રાફિક એટલો ટ્રાફિક. કે એમ્બ્યુલન્સ નીકળી જ નહીને, બાળકીનું ત્યાં મોત થઈ ગ્યું.
બરાબર. !
એટ ટા અને અમુક જગ્યાએ તો એટલો ટ્રાફિક હોય. તમે ટ્રેન નો ટાઈમ હોય તમારો પ્લેન નો ટાઈમ હોય. ઈ તમે ભલે ને બે કલાક વહેલા નીકળ્યા હોવ, પણ જો ઈ ટ્રાફિકમાં જો ફસાયા તો તમારી ટ્રેન પણ મિસ, થઇ જાય અને પ્લેન પણ મિસ થઇ જાય. હમણાં થોડાક ટાઈમ પેહલા અમેરિકાથી મારી ફ્રેન્ડ આવી હતી. જે સુરત રતી હતી. સુરત થી એને અહીંયા અંધેરી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવવાનું. તો મેં એને પેલા જ કહી દીધું તું કે, તું જો આ ટાઈમે નીકળીશ. તો ત્યાં ફાઉન્ટેન પાસે તને એટલો ટ્રાફિક નડશે કે, તું ટાઈમ પર નહી પહોંચી શકે. તો એને ઉતાવળેથી નીકળી ત્યાંથી. પણ અ પ્લેન ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમારે પ્લેન કેચ કરવું હોય. તો તમારે એટલીસ્ટ બે કલાક નું કેપ લઈને ચાલવું પડે. પડ એક, ખાલી એક કલાક પહેલા જ ત્યા આઈ પહોંચી અને એના માટે બહુ જ દોડમ દોડી થઈ ગઈ. તો પણ એ ઘરેથી ઈ લગભગ ત્યાં સ સુરત થી દસ વાગે નીકળી ગઈ હતી. અને એનું પ્લેન હતું રાતના બાર વાગે.
બરાબર.
એટલો ટ્રાફિકની તકલીફ થઈ ગઈ છે કે, આપડે આપણું ટાઈમ જે છે એનું બઉ આગળ જ લઈને ચાલવું પડે છે.
તા ત મુંબઈમાં તો કેવુંક હા. મુંબઈમાં તો કેવું ટ્રાફિક સિગ્નલ ની બધ થાય એને ધ્યાન રાખે. જ્યારે સુરતમાં તો ટ્રાફિક સિગ્નલો હોય ને તો પણ લોકો નીકળી જાય છે. ઘણા ઉભા રહે, ઘણા બિલકુલ ઊભા નહી રહે. કોઈ આમ થી નીકળે તેમથી નીક એટલે એટલું બધું રફ ડ્રાઈવિંગ છે સુરતમાં. કે પરેશાન થઈ જાવાય એમ. કોઈક વાર તો આપણને એક્સિડન્ટ થવાનો એટલો બધો ડર લાગી જાય.
હવે તો આ કેવું થઈ ગયું છે કે, ઓલા કેમેરા, ઓટો કેમેરા લાગી ગયા છે ને. કોઈ પણ સિગ્નલ તોડે તો ઈ કેમેરામાં આવી જાય અને એની અનું બિલ એના ઘરે એને પહોંચી જાય.
બરાબર.
એટલે કોઈ પણ એ રીતના હવે ટ્રફ સિગ્નલ તોડીને જવાનું કરતા જ નથી કેમકે ઘણા લોકો ને એવો એક્સપિરયન્સ થઈ ગયો છે કે ટ્રાફિક તોડીને જો આગળ વધીએ તો ટ્રાફિક ના કોઈ રૂલ્સ તોડે તો એના ઘરે એનું એ આવી જાય એ ડોન થઈ જાય જો ત્યારે એ ફેક કરે તો બીજા માં એ ડોન થતું જ
હમ
એટલે હવે કોઈ ટ્રાફિક જલ્દી સુધી તોડતા નથી તો બી ઘણા એવા ઉતાવળ્યા સ્વભાવના હોય અ તોડે જ જ કાલને વાત હતી એક છોકરી અને એક છોકરો બાઈક પર જતા હતા બંને જણા બાક ઉપ ઝઘડા કરતા અલગ અલગ બાઈક પરત
બર
હવે એ એ તોફણ નહી લેતા જાય આપડે જો જરા ધ્યાન ન રાખે ને તો
બરાબર
એ બંને જણા ઝઘડા કરતા હતા એમાં ઝઘડા કરતા કરતા એ જે છોકરી છોકરો ત ન ધ્યાન ચૂકી ગયો આગળ જે કાર હતી ભટક
બરાબર
એનાથી હવે જરાક જ દૂર હતા હવે પણ સિગ્નલ લાગેલું છે તમે તમારી વાતોમાં છો તો તમે જુઓ તો કયા સિગ્નલ છે.
હમ
જયારે સિગ્નલ બંધ હોય ત્યારે જ આ બધા રોડ ક્રોસ કરવાના હોય ને આપડે તો એ બી છે કેટલું લોકો ને અત્યારે વ્હકલ નું અને ફોર વ્હીલ નું થઈ ગયું છે. કે આજ થોડુંક નાની જગ્યા જાય તો વહીકલ લઈને જસ
બરાબર
એવું થઈ ગયું
માં કેવું કે આમ ટ્રાફિક હોય એટલે લોકોને ગમે તેમ હાંકવું જોરથી હાક કુંહોન વગડીને કેટલું બધું સરકાર નિયમો લાવ્યા છે હેલ્મેટ પહેરવાનું કે છે. કેટલું બધું ધ્યાન રાખવાનું કેહે છે પણ બધા નિયમોનો ભંગ કરીને વગર હેલ્મેટે નીકળી જાય. ને આજના જોવાની આવ ને તો હેલ્મેટ પહેરવાનું ગમતું જ નથી એ લોકો ના વાળ બગડી જાય. એ લોકોનું બધું બધી જ ફક્ત તકલીફ એ લોકોને વધારે પડવા માંડી છે.
હા અહિયાં તો જો હેલ્મેટ ન હોય તમારી સાથે તો ફાઇવ હન્ડ્રેડ રૂપીઝ ફિક્સ છે.
બરા.
એમને અ ટ્રાફિક પોલીસ પકડે જ અને એમને હેલ્મેટ નાવા જે ચાર્જ છે એ લઈ જ લે છે એટલે. કમ્પલસરી બધા હવે હેલ્મેટ રાખવું જ પડે છે સાથ ચાલે જ નહી હેલ્મેટ. ન હોય તો બિલકુલ નથી ચલાવતા એ લોકો
અહીંયા પણ એવા બધા રૂલ્સ આવી ગયા છે હવે.
હમ હમ. પણ બધા કોઈ એટલું ફોલો નથી કરતા હજી એવું થઈ ગયું છે કેમ. કે આજે એટલું આ અહિયાં જે અ બોમ્બે પોલીસ છે ને મહારાષ્ટ્રીયન લોક બઉ હોય છે વઘારે બઉ સ્ટ્રિક છે બધા રૂલ્સ રેગ્યુલેશન માટે બઉ. સિ્ટક છે અમને એટલે બોમ્બે. પોલીસ બઉ એનું નામ છે મુંબઈ પોલીસ નું મુંબઈ પોલીસ ને કે. એટલા બધા એવોર્ડ બી તમે જોશો મળતા હોય છે ને મુંબઈ. પોલીસ અ બઉ સ્ટિક છે અને. અ એ બી અ છે કે એ લોક. ઓના લીધે ઘણું ટ્રાફિક નું જે. સમ ઓલુ સે સોલ્યુશન મલી શકે છે આમાં કેવી રીતનું થાય કે જે. અ આવા હોય ફટ ફટાફટ નીકલવા વાળા. એ લોકો નીકળી જાય અને બીજા ટ્રાફિક માં ફસાય જાય પણ જો. ટ્રાફિક પોલીસ બરાબર એનું અ નિયમ પ્રમાણે એનું કરે. તો બધા આ રીતે શાંતિ થી નીકળી શકે ટાઈમસ બધા પોતાના ઘરે
બરાબર. હું મુંબઈ આવી છું ને મેં ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન બધું જોયું છે. પણ સુરતમાં તો એટલા લોકો નથી ફોલો કરતા અને એને લીધે એક્સિડન્ટ પણ પુષ્કળ થાય છે અમારે અહીંયા.
હમ. હવે તો સા ઓલા બ બ. સાઈડ બ્રેકર બી જે હોય છે એ અ લગાવેલા હોય છે એના રૂલ્સ બે ફોલો કરવાના હોય છે.
જો નહી કરશે ફોલો તો એને ભી એમાં ઓલા હોય છે ઈસ્યુ થતા હોય છે એની લીઘે.
હવે એટલી ફૂટપાથ બનાવી છે ચાલવા માટે તો જો સિગ્નલ બંધ હોય. તો ફ્રૂટપાટ પર થી. પણ રસ્તો કાઢી ને નીકળે પણ કોઈ ચાલતા મુૂકતા હોય એનું એ લોકો બિલકુલ ધ્યાન જ નહી રાખે.
હમ હમ. એ તો ટ્રાફિક પોલીસ નો સ્ટ્રીક હોવાના કારણે અ ફૂટપાથ પર કે કોઈ ચલાવી નથી શકતા ગાડીઓ
બરાબર અમારે અહીંયા થોડું હજુ વરસ દોઢ વરસ જ થયું છે આ ટ્રાફિક સિગ્નલ ને. એટલે બધા રૂલ્સ સમજતા જ નથી કોઈ.
હા બરાબર છે. ત્યાં તો શું છે કે અ એટલો ટ્રાફિક છે એટલો ટ્રાફિક છે. કે જો તમે રૂલ્સ નહી ઓલું કરો તો પોસિબલ જ નથી ચાલુ. બઉ જ ટ્રાફિક ના ઇસ્યુ હોય છે ટ્રાફિક પોલીસ ઘણી વખત તો અ સ્કૂલ બસો નીકળતી હોય ને તો એક પછી એક પછી સ્કૂલ બસો નીકળે તો બીજો ટ્રાફિક નીકળી જ ના શકે તો એમાં જે એનજીઓ હોય એ લોકો હેલ્પ કરતા હોય છે ટ્રાફિક ને નિકાલવા માટે.
બરાબર
અને અહીિયાં ફાઉન્ટેન પાસે જે રૂલ પ્રમાણે સાજ ના હ દસ વાગ્યા પછી જ મોટા વેહકલ છે મોટા ટ્રક મોટી બસો એ લોકોને નીક લવાનો નિયમ કરી દીધો છે કે દિવસ ના એ લોકો ને નહી નીકળવાનું કેમ કે દિવસ ના બીજી જે નાના વેહિકલસ હોય નીકળી શકે રાતના ઓછા થઈ જાય બધા વેહિકલસ ત્યારે જ એમને નીકળવાનું કહેલું છે.
બરાબર અમારે હમણાં કેવું મેટ્રોની કામગીરી ચાલે છે પછી સુરત તો કા પડ બજારનું આખું કેન્દ્ર છે એટલે ટેમ્પા ને આ ડમ્પર ને એ બધું પુષ્કળ હોય છે ને એમાં એટલા બધા એક્સિડન્ટ થાય છે આપણને દયા આવી જાય છોકરા બિચારા બાપ મુકવા ગયા હોય તો એ બિચારાનું મૃત્યુ થાય ને ત્યારે એવા સમાચાર સાંભળીને આપણું હૃદય દ્રવી જાય છે.
હા એ તો વાત સાચી છે. ચલો આપડે પાછા મલીએ પછી કોલ કરીએ ઓ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.